હા બોલો.
તમને અવાજ આવે છે મારો?
હ આવે છે.
હા તો કેમ છો?
મજામાં તમે કેમ છો?
બસ હું બી મજામાં તો આજે છે ને આપડે એક બુ સરસ વિષય પર ચર્ચા કરીશું જે છે કે તમે જે નોર્મલ. જે બાળકો છે એ લોકોનું જે દૈનિક જીવન છે એ કેવું હોય ને એના પર.
હા તો અ બોલો.
હા તો આમ તમે વિચાર્યું છે કે કોઈ એમ બાળક હોય જે સ્કૂલ જતું હોય. કોલેજ જતો મોટું હોય તો એ લોકો ન જીવન શૈણી કેવી હોય. કે આમ જોઈએ ને કે આપડા ભારત દેશમાં કેવી રીતે તો. જે ના ના હોય ત્યારથી જ સ્કૂલ ચાલુ થઈ જાય પાંચ વર્ષનાથી સિનિયર જુનિયરથી. એટલું બધું આમ પ્રેશર હોય ને એ લોકો પર.
હમ્મ આપડે પહેલે થી જ નાના હઈએ તાર સ્કૂલ થઈ જાય છે. પછી આપડ ઉપર મોટા થઈ બોર્ડસ આવેને પછી કોલેજ એટલે આપણા વીસેક વરસ તો ભણવામાં જ જતા રહે.
હા એ બરાબર છે એ તો એવું જ થાય અને કેવું કે બોર્ડસમાં તો એટલું પ્રેશર આપે પણ અહં કે છોકરું ડિપ્રેશન માં જતું રહેવું લાગે અમુક વાર તો. કે બોર્ડસ આવે એટલે સવારે થી ટ્યુશન જાય સવાર છ વાગ્યા ના ભણવાનું કો સ્કૂલ જવાનું. પછી પાછું ટ્યુશન જવાનું પછી છોકરું જાય કઈ એટલું બધું ભણીને.
. લોૂઠી જષપ તો ચાલુ વહેલીથી જાય ને પછી ત્યાંથી આવે એટલે ટ્યુશન એટલે રાત સુધી કો નવરાત ના પડે.
હા એ તો એટલું બધું પ્રેશર હોય ને અને આમ એવું થાય કે આટલા નાના છોકરા હોય ને કોઈ પાંચમા છઠ્ઠામાં હોય ને એ લોકોને બિચારાને. હવાર સ્કૂલ જાય પછી ટ્યુશન જાય ને એમાં ને એમાં આખો દિવસ એમ લોકો સ લાગીયા હવે એટલા નાના છોકરા રમે ક્યારે? ભણે ક્યારે કેટલું બધું પ્રેશર હોય એમના પર.
હમ્મ એમના માટે આમ સારી. હેલ્થ માટે અમને આઠથી નવ કલાકની ઉમ તો જરૂરી જ હોતી હોય છે.
હા એ તો છે જ હવે ત્યારે ન ના હોય એટલે મગજ ની ક્ષમતા બી અત્યારે આમ ડેવલપ થતી હોય એટલે બધું વાર લાગે ને. એટલે નાના છોકરાઓને તો સેજ રમવાનો પણ ટાઈમ મળવો જ જોઈએ.
હમ એમાં આપણે સ્કૂલમાં ઘણી સ્કૂલોમાં એક્ટિવિટીસ હોતી હોય છે જે સ્પોર્ટ્સ પીડયર હોય. એમાં અલગ અલગ જાતની રમત હોય ને આઉટડોર ગેમ્સ હોય ને. ઘણું બધું હોતું હોય છે.
હા એ તો છે જ ને હવે તો અને અત્યાર તો બધાને બધી જ. સ્પોર્ટસ ને બધામાં વધારે જ ઇન્ટરેસ્ટ હોય કે આર્ટ છે બધા ખબર જ. ક તો નાના નાના છોકરા બી જુદા જુદા ટાઈપ ના આર્ટ કરે. કે પેઇન્ટિંગસ કરતા હશે એનાથી બી પૈસા કમાય એવું છે.
હા મેં સાંભળ્યું છે એવુ.
હા એતો છે અનેને આમ બધામાં. જે લોકો જે એક્ટિવિટીસ કરતા હોય બધા સ્પોર્ટ્સ રમતા હોય. કે પછી જે બી એક્ટિવિટી હોય તો એ બહુ સારું કેવાય એમ એમના બોડી માટે એમના માઈન્ડ માટે બધા માટે
હમ્મ જે પછી સ્ટ્રેસ હોય ઓછું કરી દે. એ જોડે જોડે આમ અવકસ રમત હોય એ રમવાથી કે આર્ટસ થી આપણું કોન્સન્ટ્રેશન પણ વધે ને આપણું જે શરીર હોય એ પણ આમ સારું રેય.
હા એ તો છે કે હેલ્થ બેનિફિટસ પણ કેટલા બધા અને અત્યારે તો ખબર નાના નાના છોકરાઓ એ મતલબ કે દસ બારમા વાળા એ જીમ જતા થઇ ગયા છે. કે બોડી બનાવાની ને એવું બધું પ્રોટીન પઉડર પીવે ને એવું બધું પણ અત તો જંક ફૂડ નો પણ જમાનો છે આમ તમે જોવા જાવ તો અત્યારે તો બધા સ્ટુડન્ટ આમ જોઈએ ને તો વધારે એવું પ્રિફર કરે છે જંક ફૂડ ખાવાનું.
પણ ટ્યુશન પછી કે ટ્યુશન પહેલાં બધા ભાઈ બંધો. ભેગા થઈ જતા હોય કે કોલેજમાં હોય તો કોલેજમાં તો પોતાના ઘરથી દૂર આવ્યા હોય એટલે પછી તો રોજ બહાર ખાવાનું જ થતું હોય.
હા એવું જ થાય હ કે આખો ટાઈમ જંક ફૂડ જ ખાય રહી જાય પછી તબિયત પર એ કેટલી અસર કરે એમ
હમ હમ.
તો. અને આમ જોવા જઈએ ને તો આમ બહુ મુશ્કેલ જીવન કહેવાય આપણેે આવારો પણ મજાનું પણ એટલું જ કે ત્યારે નવા લોકોકા મળે છે. પછી નવા દોસ્તારો બને એટલે કેવું કે આપણને લોકોને ઓળખતા આવડે પછી આપણી લાઈફમાં આગળ શું વધવું છે એ બધું બી આમ અમુક ફેઝ જ ખબર પડે એમ
બધું આમ એક સારી વસ્તુ છે કે આપણે. આમ નવા લોકો જોડે વાત કરતા શીખીએ. આપણા જે અલગ અલગ હઈએ એમ તો હમણાં જે જે ફોરક હોય આપણામાં એને ડિસ્પ્લેક કરવાનું શીખીએ. આમ ટીમ બ શીખી એ બધું થતું હોય.
હા એજ તો એનાથી શીખવા તો બહ જ બધું મળે કે તમે સ્કૂલે જાાવ ને અને પછી જાવ તો બહુ શીખવા મળે કે જે તમારે જનરલ જે બધું હોવું જોઈ ને એ બધું સ્કૂલ માંથી જ મળે કોલેજમાં તો કેવું કે એ બધું ડીપમાં ભણાવે એવી રીતે પણ જે જનરલ મેનર્સ અને એ બધી વસ્તુઓ છે ને તો સ્કૂલ થી જ શીખીને આવવાનું હોય.
હમ સ્કૂલમાં તો આમ બીજી બધી એક્ટિવિટી ડિસઇ હોય છે જેમકે મ્યુઝિક હોય ડાન્સ હોય. કે કશું બીચું એવી એક્ટિવિટી હોય એ બધામાં પણ ઓ ચાલતી જ રતી હોય છે.
હા મ્યુઝિક ડાન્સ એ બધું પણ હોય છે તમારી વાત બરાબર જ છે. અને કેવું કે એ લોકોને ઇન્ટરેસ્ટ હોય એ વસ્તુ કરે સિલેક્ટ કરવાનું હોય. કે સ્કેટિંગ કરે છે સ્વિમિંગ કરે છે ડાન્સિંગ કરે સિંગિંગ એવું બધું હોય.
બધા જોડે જોડે આમ આપણે ભણવાનું બી જરૂરી હોતું હોય છે.
હ ભણવાનો તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે બીજી બધી વાતો તો પછી આવે પેલા પહેલી વાત તો ભણવાની જ આવે ને આપડે સ્કૂલે જઈએ તો કે ભણું ઇમ્પોર્ટન્ટ છે જ કે આગળ જો અત્યારે ભણી લઈ ને તો પાછ પાછ ની લાઈફ સુધરી જાય આખી.
હા હા એવુ.
હ એટલે આમ સારા માગ છુ. હ હવે તો બારમામાં તો પછી સારી કોલેજ મળે સારી કોલેજ મળે તો પ્લેસમેન્ટ સારું મળે એટલે આમ ઓવર ઓલ જોવા જઈએ તો આપણા માટે જ સારું છે એમ
જે ક્લાસ કરડતા હૈ અતાર ધ્યાથી એમને સાંભળવાનું બધું સમજવાનું એટલે પછી એના લીધે આપણે. ભણવામાં આગણવધી.
હા એ તો છે જ ને અને જુદી જુદી એક્ઝામ્સ બધું આપતા રહીએ એટલે નોલેજ પણ વધે આપણામાંમ જોવા જઈએ ન તો તો
હમ એમાં જે રોજને રોજ વાંચવાનું જે. આપણને હોુમવર્ક આપે એ ટાઈમે સબમિટ કરવાનું ને આ પ્રોવેેક્સિનેશન અવોઇડ કરવાનું બધું
હા. એ તો છે જ હું બધું બઉ કામ તો હોય જ છે કે આ બધું પ્રોજેક્ટસ બનાવવાના હોય ને તો એવું લાગે કે મમ્મીઓને વધારે બનાવને છોકરાઓને ઓછા હવે બીજા ધોરણના છોકરાઓને પ્રોજેક્ટ બનાવવા આપી દે લોકો એટલે પછી એ લોકો શું કરે.
હમ આ બધા જોડે જોડે અત્યાર તો બધું આ ટેકનોલોજી આવી ગય છે તો ઘણું બધું. તો હવે ઓનલાઈન એ હેલ્પ થઈ ગઈ છે લોકોને ભણવામાં.
હા એ તો છે જ કે એ રીતેે તો હેલ્પ થઈ જ છે ને સ્ટુડન્ટ્સ ને હવે. અને આમ બધી રીતે હેલ્પ તો એ લોકોને થઈ જ છે કે ભણવાનું આમ ઈઝી રીતે અવેલેબલ થઈ જાય કે પછી રેવાનું બધું આમ સારું જ રે કે કોઈ કમ્પ્લેન કરે. તો તરત પહોંચી જાય સોશિયલ મીડિયા થી તો ઓલ ઓવર સારો છે.
પણતાં પણતાં કશું બી ડાઉટ આવે કે કશું આવે તો તો એઆઈ છે. કે ઓનઈ હેલો.
હમ બોલો.
હા અત્યારે તો હવે પણમ કશું ના આવડે તો ઓનલાઈન જ જોઈ લેવાય છે કે કશું ના આવડે તો તરત શીખી લેવાય પહેલાં જેવું નહીં રહ્યું
હા એ તો છે જ ને બધી ફોનમાં એપ્સ હોય જ છે ને કે કશું આવડે નહી તો ફોન માં એપ્સ ખોલી ખોલી ને બધું સોફડતું રહેવાનું મે હોય સાયન્સ હોય બાયો હોય કશો બી સબ્જેક્ટ હોય. એવું તો મેટર જ નહી કરતું કારણ કે બધું આપણને ઈઝી રીતે મળી જ અચ્છા અચ્
હ આગળ જઈને આપડે શું કરવું છે એનું પ્લાન કરવું હોય તે એના માટે પણ. આપણે ઓનલાઈન બધું જોઈ શકીએ કે. કયા કેરિયર માં શું છે એમ આપણે શું શીખવાની જરૂર છે. આમ બધું હવે ઓનલાઈન મળી જાય છે.
હા એ તો છે અને આમ આપડો ક્રુશિયલ પોઈન્ટ હોય કે આપણને ખબર હોય કે કેરિયર માં શું કરવું છે બધા જોડથી આમ સલાહ લેતા હોઈએ એટલે આમ તો સારું રે એમ
હમ પછી આમ મોટા થઈને કોલેજમાં આવ્યાને ઘરથી દૂર ભણવા જવાનું થાય ને તારે મોટો પ્રોબ્લેમ આવે છે કે ઘરથી દૂર એકલા રહેવું પડતું હોય છે.
હા એ સૌથી મોટો પ્રોબ્લેમ એજ લાગે કે આપણેે નાના થઈયએ મોટા થઈયએ પછી બધા થી જુદું રેવાનું પછી એમ ગમે નહ ખબર ને ઘરથી દૂર રહેવાનું
ગમવાની તો વાત છે ને પણ પછી બધું કામ જાતે કરવું પડે ભણવાનુંય હોય ત્યાં ખાવાનું હોય રોજ તો બહાર ખવાય નહીં કેામે આપણે જે ફાાઈનાન્શિયલ હોય પંજો વારું બધું એટલે એમાં પણ વાંધો આવતો હોય છે.
હા એ તો છે જ હા પણ કે ઘરથી દૂર રહેતા હોઈએ ને તો આ બધા વાંધા તો બહુ જ આવે ખાવા પીવાના અને મતલબ કે દૂર હોઈએ તો દરદ તો બહાર ન ખાવાય નહી હવે હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલમાં મેસ નું ખાવાનું ના ભાવ તો બાર ખાવા જે પણ હવે અઠવાડિયામાં બે ત્રણ વાર બરખાવા છે પછી. અ બધાને પોસાય પણ નહી અને આપણને ભાવવાનું પણ મન થઈ જાય જે વસ્તુ ભાવતી હોય ને એ પણ.
હા, અને બધું જોડે જોડે કોલેજનું ભણવાનું હોય, બધું હોય એ જોડે કરવું પડે. એટલું બધું મેનેજ કરવું પડે.
એ તો છે જ ને, અને આમ જોડે જોડે, જો ને, કોલેજ જાઓ, આ કામ કરો. પેલું કામ કરો એટલે આમ આખો દિવસ એટલો બધો પેક જતો રહેે ને કેમ દિવસ પતી જાય ને તો એ ખબર ના પડે
હા નંતર તો આના જોડે જોડે એમની કશી જે હોબીસ હોય એ કરવાનું એમને ટાઈમ ના મળતોું હોય પછી.
હલો.
હેલો.
આ શું કર્યા? તમે શું કીધું?
કઈ નહી, બીજું કશું એમને ગમતું હોય, એમની કઈ, હોબીસ હોય. એનો ટાઈમ ના મળ્યો, બોલ્યું.
હા, એ તો એવું જ ને, અને આના પર તો આપણે કેટલી બધી ચર્ચા થઈ શકે ને, કારણ કે છોકરાઓનું દૈનિક જીવન તો એટલું અઘરું થઈ ગયું છે ને, આજના જમાનામાં. પણ, આપડે જેટલી બી આમ વાત કરીએ ને, એટલી ઓછી છે. મન તમારા જોડ ચર્ચા કરવામાં ખૂબ જ
હમ.
હા, સારું.